હા બોલો.
એ હા, કેમ છ છો મજામાં?
મજામાં. તમે કેમ છો?
બસ બસ મજા જો આ થોડા દિવસ માટે હું ગામડે આઈ તી. તો મેં કીધું અહિયા વાતાવરણ સારું એટલે બધું તમને ફોન કરીને જો તમારે આવું હોય તો બોલાવી લવ એમ.
હ ના ના તમે જઈ આવ હું તો પછી થોડા દિવસ રને જઈશ આપડે.
બરાબર, અહિ પણ છે ને ખરેખર કહવ ને તો અહિયાં છે ને સારું લાગે અહંયા કરતા, કારણ કે એનું પેલા તો જેવા આપડે અહંયા આવીયએ ને એવું સમજણ પડી જાય કે એકદમ આપણને શુદ્ધ હવા અને શાંત વાતાવરણ મળે છે એવું.
હા અને તો અયા ગરમી અહીં શહેર શહેર જેવી તો હોય નહીં.
હા એકદમ એમ કારણ કે અહી વૃક્ષોને બધું, અ આજુબાજુ ખેતીવાડી જ પેલા તો. એટલે છે ને અહિયાં એકદમ ઠંડુ લાગે. અને જેમ તં જે મારા ઘરે તો દિવસે આપડે ચાર ચાર પંખા કરીએ તો બી એમ પરસેવા નીકળે એવું છે પણ અહિયાં એવું નથી એમ, અહં. તો આપડે સરસ લીમડા નીચે બેઠા વગર પંખી તો પણ મસ્ત પવન આવે છે.
ત તો પંખા એ જરૂર નહ એ સી એ નહીં. ક્યાં જાય?
હા કઈ જ નહી કઈ જ નહી, અને ઉપરથી ઘર પણ એવા જ ને. પેલા અડધા માટીના બનેલા પાછામ પેલા પુળ ને એના બનેલા હોય છે. મારું ઘર તો, એક અ એક થોડું પાક્કું મકાન છે એ એમાં એવું છે પણ જે બીજું જે કાચું છે ને તે એકદમ, માટીનું બનેલું છે. તો તો અહીંયા તો કશું જ કરવાની જરૂર નહીં એકદમ સેહેજ પાણી રેડવ ને એટલે પછી તમને એકદમ ઠંડક મળી જાય.
હા.
અને ઉપરથી અહિયાં ગા શહેર જેવું ટ્રાફિક પણ નહી એમ.
હા, એ એ પણ જાને ખાવાનું ગાર એકદમ આમ બધું આમ હેલ્ધી મળે
હા, એકદમ દુધ મળે મારા કારણ કે મારા ઘર માં જ ગાય ભેંસ ને બધું છે તો દૂધ મળી જાય પછી દૂધમાંથી પછું દહી ઘી એ બધું થઈ જાય. અને ખેતરમાંન ખે ખેતર માં શાકભાજી ઉગાડે બધું અનાજ ખેતર નું આવે. શુધ એકદમ.
હા, એમ સારું કેવાય ને તો.
હા, અને પછી એના લીધે છે ને સ્વાસ્થ્ય બી સારું રહેે એમ. તેમાં પણ આપણને કોઈ નુકસાન ના થાય.
હા, એજ.
એટલે ઘણો આમ તફાવત પડી જાય ગામડાના જીવનમાં અને શહેરના જીવનમાં.
હા.
તમારે નથી એવું ગામડે ક્યાંય જવા એવું?
ના એલે અત્યારે તો નઈ પણ થોડા એક એક અઠવાડિયા પછી જઈશ હું પણ ગામડે. અમારે ત્યાંયા મંદિર નું પેલું છે ને હવન છે અમારે મંદિરમાં. એટલે પછી અમે ત્યાં જવાનું છે. તો જઈ આવીઈશ મે રહી આવીઈશ થોડા દિવસ.
બરાબર, અને હમણાં તો થ કે વેકેશનમાં જ જવાનો મેળ પડે કારણ કે આમ તો આપણે અ કામ ને બધું હોય અને ગામડામાં એક રહેવાનો ગેરફાયદો એ થાય કે ત્યાંયા કામ આપ આપણને જલ્દી ના મળે.
હા ત અં પેરો ઇંન્ટરનેટ બી જલ્દી ના આવે.
હા એટલે જ ને અહિયાં પાછું શહેરમાં પાછું, એવી બધી સુવિધાઓ વધારે મળી જાય. ત્યારે અ એવું થાય એમ કે અહં રવું અહિયાં જ રેવું પડશે. કારણ કે સુવિધાઓના અભાવે તો પછી આપડે, ક્યાં સુધી આપ આપડે એવું કહી શકીએ કે ચલો ભાઈ વાતાવરણ સારું છે છે ખાવા માટે તો જોઈએ પૈસા તો જોઈએ. કમાવું તો પડે. અને આજકાલ ખેતીમાંથી કેટલા પૈસા મળેનું કઈ જ નક્કી હોતું નથી કારણ કે, વરસાદ એટલો અનિયમિત થઈ ગયો છે ને તો ખેતીમાં ગમે ત્યારે નુકસાન થઈ ગાય એમ.
હા સાચી વાત કહિ
અને એવું અહં ના મળે અહિયાં આપણને આમ સ્થિર કોઈ કામ હોય મળી રહે એના પૈસા મળી રહે અને એક સારું જીવન મળી રહે સારી તકો મળી રહે એવું થાય
હા અને ગળામાં આપણ નહી ક વડે પણ નહી કે એવું કઈ હોય તો.
હા એજને કઈ નહી પણ દરેક વસ્તુ ના કઈ ના કઈ ફાયદા ગેરફાયદા હોવાના જો એવું તો આપડે સાવ એવું ના કહી શકીએ કે ભાઈ અહિયાં બધું આપણને મળી જ રે.
હા પણ ગામડા માં ખેતી વાડી હોય વધુ હોય એટલે પછી એમાંથી જ બધા ને પૈસા મળતા હોય.
હા તહીયા એક તહીં એક આધાર જે છે પૈસા કમાવાનું. અહિયાં શેર જેવું નહી અ શેર તુમ શહેરમાં તો તમને કોઈ બી તમે ક્ષેત્રમાં હોવ તમે સાયન્સ લીધું હોય કોમર્સ લીધું હોય આર્ટસ લીધું હોય તમને કોઈના કોઈ જોબ મળી રહે એમ પણ જો કે તમે અહં અહિયાં જોબ કે ધંધો કરો ધંધામાં તો જોકે પોતાનું થઈ જાય પણ તમે જોબ કરોને તમારે બીજા પર આધારિત રહેવું પડે જયારે ખેતીમાં એવું ના હોય ખેતીમાં તમને ફ પોતાનું જેમ પોતાની જમીન પોતાનું કામ પોતાનું ફાયદો એવું
હા ગામડામાં એટલું બધું ફેક્ટરી બી એટલી બધી ના બધા ક્રુ ઉદ્યોગ જ હોય બધું એટલે પછી ચાર પાંચ લોકોને રાખે કામ પર
અને અયા બધાને જોબ જોઈતી હોય બધાને કામ જોઈતું હોય તો અહિયાં જે છે કોમ્પિટિશન બહુ હોય તો અહીંયા ગામડામાં એવું ના હોય ગામડામાં કીધું એમ કે બધા પોતપોતાનું કરી ખાય અને બીજું એક વસ્તુ જે મને બહુ જ અંદર જોવા મળે ગામડાને શહેરમાં એ છે કે ગામડા લોકો છે ને બહુ પ્રેમાળ હોય બહઆ મ સારા સ્વભાવ ના હોય એમ મને મને અત્યાર સુધી મેં આટલી મોટી થઈ ને તો પણ હજુ જો ગામડે હું જઉં ને ઘરમાં હું પગ મૂકું ને તો પછી આખા અ મારા મામા નું ઘર છે તો તહીંયા આખા ગામડા ને ખબર પડી જાય કે ભાણી આઈ એમ. તો એક ઘરે ચા પીવા બેસે ને તો બીજા પછી બે ઘરે થી કેવા આવે કે મહેમાન આયા છે. તો મારા ઘરે બી ચા પીવા મોકલજો મહેમાન આયા છે તો મારા ઘરે પણ ચા પીવા મોકલજો એવું.
હા એજ ને અને આમ કોઈ કોઈની જોડે મની બી ના હોય.
હા પણ શહેરમાં તો લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત હોય કે કામ વગર તો એકબીજાને પહેલી વસ્તુ તો બોલાવે જ નહી.
હા અને કોઈને હેલ્પ કરવાનો પણ એ લોકોને જ
હા કારણ કે અ ઓળ પોતાના પણું જ એટલું બધું ના હોય ને ઓળખાણ જેટલી બધી ના હોય ને પણ ગામડામાં એવું ના હોય ગામડામાં એક ઘરને આખું ગામ ઓળખતું હોય ભલે નાનું ગામ હોય. ભલે ઓછી વસ્તી હોય પણ એક જણને આખું ગામ એક એક ઘરને અટકથી કે પછી એ ઘરના લોકોના નામ થી કે છોકરા નામથી કે છોકરી નામથી કે જે ઘરના મુખ્ય વડીલ હોય એના નામથી આખું ગામ એમને ઓળખતું હોય. અને કઈ પણ જો સમસ્યા થાય ને તો આખું ગામ મદદ આવી જાય
હા એ તો છે ગામડામાં તો
હા અને શહેરમાં તો બાજુમાં કોણ રે છે ને એજ જે ખબર ના હોય. દત્ત તો બહુ દૂરની વસ્તુ છે પછી.
હા અને શહેરમાં પ્રદુષણ પણ કેટલું હોય.
હા એ પણ સાચી વસ્તુ છે કે આ પ્રદુષણ તો અહિયાં ઘણું હોવાનું કારણ કે જોઓ ને આપણે જે છે ને પ્લાસ્ટિક અને બીજી બધી જે વસ્તુ છે ને પેકિંગ મટીરિયલ એ એ બધું વધારે આપડે વાપર પરીએ છે. તહિયા ગામડા લોકો ને એવું ના હોય ગામડા લો અને એ લોકો તો પહેલી વસ્તુ તો કેમિકલ મુક્ત જે હોય ને એ જીવન જીવતા હોય વાસણ પણ મેં અત્યાર સુધી જોય છે કે એ લોકો પેલું રાખ ખ નઈ આવતી.
હા
બસ એનાથી ઘસતા હોય અને કૂચો પેલું અ શાનો કૂચો હોય પેલું નારિયેલ નું છાલ હોય ને હા બસ એનો કૂચો હોય.
હા એને એ લોકો કઈ કેમી કલ વાળું વાતરેલુ
હા એ લોકોને કઈ એવું ખાવામાં પણ ના આવે કેમિકલ એમ પણ ના આવે પછી પ્લાસ્ટિક કશું યુઝ ના કરે એટલે એવો કશું કચરો પેદા ના થાય. અને એ લોકો નો જે વેસ્ટ હોય ને એ લોકો થી એ લોકો પેલું એ બનાવે છે પેલું એક જગ્યાએ ભેગું કરવું એને શું કેહેવાય
ખાતર ખાતર પણ બનાવે છે ને એ લોકો
બનાવે પહેલા પછી કડા બનાવે પછી એમાંથી ખાતર બનાવે પછી છાણ માંથી પેલું એ બનાવે હ પેલું આમ થા પેલું એ કરે છે શું કેવાય આમ દિવાલ પર આ સુ
હા એ લે પણ કરે.
બર એ લેફણ બી કરે ને પછી એને થાપીને પછી સુકવવા મૂકે અને એમાંથી પાછું એનો એ એ ઈંધણમાં ઉપયોગ કરે એટલે આવું બધું જે છે ને એ લોકો વેસ્ટ જે કચરો હોય ને એમાંથી પણ એ લોકો એનું જે હોય કેવાય ને કે પુનર્ સર્જન કરતા હોય છે. તો એટલું બધું જે છે કચરો એ લોકો કાઢતા જ નથી એટલે એટલું બધું પ્રદુષણ થતું જ નથી. અને પાછું જે વૃક્ષો છે એ વધારે જોવા મળે તો જે થોડું ઘણું તંયા તાપમાન વધે એ વૃક્ષોને લીધે પાછું ઘટી જાય કારણ કે વૃક્ષો જે છે એ ઓક્સિજન લ કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન કાઢે એટલે પછી જે વાતાવરણ છે એ પાછું પાછું, શુદ્ધ થઈ જાય.
હા અને ત અહીં શેર જેવો ટ્રાફિક પણ હોય નહી.
હા તહીં બધા મોસ્ટલી મેં તો જોયું છે મોટા ભાગે, સાયકલ જ વાપરતા હોય છે. બસ. એવું જ, એટલે આટલો તફાવત ને મન તો અહીયા આવીઈને એક તો મગજ ને એટલી શાંતિ મળે ને. બધી ચિંતાઓ બધા તણાવ થી દૂર એમ. કે બસ અહીયાં જ રહી જવાય એમ, પણ પછી સારું પાછું જીવનમાં બીજી તકો મેળવવી હોય બધું કરવું હોય એટલે બહાર જવું પડે પાછું.
એ તો સાચી વાત છે.
કઈ નહી તમે કોક દિવસ આવજો આ બાજુ બરાબર.
હા ચોક્કસ.
હા સારું ચલો. બાય બાય.